શું નામ આવ્યું?
હેત, મિથુન, ચંદ્ર રા
આ આ આ આ આ આ. જોયું તુન કીધું તુંન તન ફોર્મ એના નામે ભરી ભર્યું. રશ્મિકાબેન દેવેન્દ્રભાઈ પરમાર.
હમ્મ.
એજ આયું, તે તો પણ તોય તો એજ લખ્યું તું ન બધા ફોમમાં મે તો બંને ફોર્મ ભર્યા તા એટલે. હમ હમ.
તા વર્ષે કદાચ એ બાઈક લાઈ
હા, પણ તમાર જોડ પૈસા છે એવા બાઈક લેવાનું?
આ માર પપ્પાન શોખ થયો છે હવ.
હું કવ ન એ લેજો, હું કવ ન એ લેજો, બસ ખાલી બજેટ કેજો મન.
એ હઅ.
પૈસા પાડીશ, હાલ તાર અમેય લેપટોપ લેવાનું વિચારીએ ફોન લેવાનું વિચાર માર બાપા. આ તો આ બધી મજબૂરી થઈ ગઈ, ફોનની અમારે એટલે બાકી ફોન લેવાની જરૂર નતી મારે.
માર પપ્પાને ફોન લેવાનું છે પણ એ તો એમ કે છે દિવાળી પણ લેશે.
મને વિચાર છે કે આજ મહિના ઉપર મે છે ન આ ફોન લીધો તો નવો મારો. એટલે પપ્પાને આજ મહિના ઉપર થયું, હવે આવ- - તા વર્ષે મમ્મીનું ના થઈ જાય.
મેં તો બિચારા પપ્પા એ ક્યારે હમણાં થોડાક જ ટાઈમ પેલા- -
હમ્મ.
બે-ત્રણ મહિના પહેલા ફોન લીધો હશે કદાચ.
એ તે લઈ
ના વધાર હ શે. હઅ, એ મેં લઈ લીધો અન મારો જૂનો હતોને પપ્પાન બજાળ દી એટલે અવ દિવાળી પર કદાચ પપ્પા નવો ફોન લેશે.
ના ભઈ ના એમને પણ તોય તે તઈ ફોરજી ની આવતું એમને તો તઈ વાઈફાઈય છે ને એટલે એમને ટેન્શન નઈ લે અન અહિયાં આવુ અન અહિયાં આવુ તો બે-ત્રણ ફાઈવજી ફોન છે, એટલે એમાંથી હોટસ્પોટ કરે તોય કશું વાંધો ના આવે, એમ બી અહિયાં આવશે તો ઘરે રેશે અહીંયા તો.
પણ પપ્પાને તોય છે ને દોઢ દોઢ મહિનો થઈ ગયો.
હા, ખબર છે ને.
અજી નઈ ને.
તો ના જ આવે નથી.
મન બોલાઈ બોલાઈ કરીયે છે ન તોય નઈ.
ના, ના, બોલાવાય નઈ. એનું કારણ છે એ ત્યાં કામ કરે છે એટલે કેમ કે છેલ્લે લાસ્ટ ટાઈમમાં તે તમારે કઈક થયું તું ન તો કેટલા મહિનો મહિનો રજા પાડી તી એમને ને. એક મહિનાન પગાર કટ કંઈક થઈ ગયો તો ને.
હઅ.
એટલે બધું રીકવર કરવું પડે ને. એમને તો ઘર ચલાવાનું છે, તમને પાલવાના તમે તો કો આવો આવો આવો.
અરે, પણ અમને યાદ યાદ એ માર પપ્પા જ આવું આવું કરી રહ્યા પણ એમને તહીયાં ફેસ્ટ ચાલે છે ન એટલે આવાનો મેળ નઈ પડતો.
હઅ. તમે તઈ તમે તઈ ભૂખા મરો એટલે તમે તમારા પપ્પાને જ કોશો કે તમે કશું ના કર્યું, તમે આમ ના કર્યું, એટલે એના બાપા બાપાન તો બધું વિચારવું પડે.
તો અમાર ડોહીના જ પોહચશી.
હા ભાઈ ના આમ અમુક જગ્યાએ તો અપવાની ભૂલતા અને અમુક જગ્યાએ
ના હમણાં વચ્ચે શું થયું ખબર નહિ કે
હમ્મ.
માર દાદી આઈ મારા મમ્મી નું પપ્પા વાત કરતા હતા વિડીયો કોલ
હા.
તો વાત ચાલતી હતી ને દાદી મારી ઘરેથી નીકળી ને પેલા ફોન કર્યો હશે પપ્પાને પણ મમ્મી જોડે વાત ચાલતી હતી ને એટલે પપ્પા એ દાદી નો ફોન ના ઉઠાયો તો પછી અહિયાં આઈ વેલી વેલી ચાલતા ચાલતા પછી જોયું ને મમ્મી વાત કરે છે એ મમ્મી કે કોનો ફોન છે દેવાનું કે એ મમ્મી કે કા હા એમના જ છે તે કે લય ને મને હાલને માર વાત કરાય ને ને ફો પંદી તો વાત કરી કે દેવા હું મેં તને ફોન કર્યો પણ તે ઉઠાયો નહી પપ્પા એ કીધું કરો શું જોડે ફોન ચાલતો હતો ને એટલા ના ઓખાય એવી વાત કરી તો મને કે તો પપ્પા ને ડાયરેક્ટ કશું ને કેવું છે કેવી તબિયત એમ તેમ કશું ને કે મારે દવાખાન જેવું છે મને બસો રૂપિયા મોકલ ને કે
હમ્મ.
પેલા તો પૂછ્યું કે પગાર થયો તારો
બસ શાંતિ
હા સ ચુપ કરાવ દીજું
હે
હા થયુ તુ નહી.
હા સિચ્યુએશન સમજો થોડી સિચ્યુએશન સમજો થોડી
હ જે બોલે ને તે ચટ મન બોલી જાય છે.
હા હા બોલ બોલ બીજું શું ખાધું
હા શું ખાય
હજુ કશું ખાધું જ નહી આ નહી આજે તો બહાર નું
હમ્મ હમ્મ એ હું તને કહું એમાં શું થયુ જો સાંભળ જેને પેલા અ એને છે ને શું મંગયા પાસ્તા મંગાયા ને ફ્રેકી મંગાઈ
હા.
તો એવું થયું કે પાસ્તા તો ખાવા લાયક હતા જ નહી અને પછી ફ્રેન્કી મંગાઈ ને તો એ એટલે મેં છે ને વ્હાઈટ સોસ પાસ્તા મંગાવી દીધા તો મને અને તેમાં
તો ગયડા હતા. ઘરે હતા ને ઘરે હતા ને
ઘડિયા નતા લાગવા પંખો બંધ કરવી ના કર મને ઠંડી લાગે એ બાજુ પપ્પા નો ફોન ચાલુ હોય વાળે ઘડીએ ના એ કર્નડ રહેેવા દે હજાર એકાદ બનાઈ થાય કર દે ઓઢી પણ એમ હા ભરો છે ને પછી ફેક બી મંગાવી હતી અને પાસ્તા તો ભય જ ન ફેન્કી મંગાવાઈ બીજે કે કપડે શેર હોય
શું
પણ આપડે શેર કર દઈએ
હ.
પણ પછી મેં છે ને, એક બારથી લીધું ને, તો મને બહુ તીખું લાગતું. એમ તો મને એમાંય ચાંદી પડી છે ને, મોડે.
કેની ના ખાય સીપ્પી ની ખાય મસ્ત છે, એવી મસ્ત. બનાવે છે, નેવું એક નેવું નેવું એકસો. સો રૂપિયા ની બનાવે છે, પણ બહુ મસ્ત બનાવે છે, તહી કેટલાની હતી.
અહીં એસી નહીં હતી કઈ.
બસ તો અહીયાં દસ રૂપિયા વધારે નાનું બહુ મળે છે, સેપી ની ફ્રેન્ડ મે. ખાધી ને એક વાર એક વાર ચીઝ વાળ ફેંકી ખાધી, બહુ ટાઈમ બઉુ ટાઈમ થઈ ગયો. તો હું બઉ તેલને, હે?
ભાઈ, મને ખવડાવે.
તું હતી નઈ ને, ત્યારે મેં એક વાર ખાધી તી, પણ બહુ મસ્ત ફેગ તની. અમારે આ પેલો લખો છે ને, જાડીઓ. એ તો એ હરે બે-બે ઠોકી જાય છે, ફી.
સાંભળ આગળ મારી વાત.
હા.
પછી મારો છે ને, ટેસ્ટ બગડી ગયો, એટલે પછી મે એકું યાર. નહી ચાલ, એ શું સુધારવો પડશે. તો એની માટે મે છે ને. અને પછી ફ્રેન્ચ ફ્રાઈઝ મારું છે ને. થોડુંક પેટ ના ભરાયને, તો પછી મેં મોમોસી મ.
હા, બરોબર. પણ અમે સીપી ને ફન્કેજ અમે તને જ ખાતા હતા, બઉુ મસ્ત ફ્રેન્કે. પ અરે સિપીલા તો પેલું છે ને, આપડે દેવનારાયણ જોયું. હવે દેવનારાયણ જોયું ને, હા, આ. મા દેવનારાયણ જો ને, એની બાજુમાં રામકુંન સોસાયટી છે, એની એક્ઝેક્ટ આગળ જઈશ ને, એટલે પહેલી જ દુકાન. સીપ્પી લખ્યો છે, એસ એ ડબલ પી વાય.
હા, દીદી ફ્રેન્ડ હતો, અને પ્રથમ
હા.
ની જોડેમવા.
ક્યારે.
હ, મા તોય.
હા, તોબ.
દીધદી હતી, જોડ્યામાંં ત્રણે ગાયા.
હમ, હમ.
સર ના મસ્ત કોઈ આઈસક્રીમ મંગાવાઈ હતી.
સીપીની ફેકી મસ્ત હતી, ખાવી હોય તો.
હમણાં જ.
હ.
તું કેહેતો હોય તો, હું કાલે જઉં.
હા, જા.
પ પ હિસા તો રાવા પડ.
હે, હ, થોડાક ટાઈમ જવા દે, પેલા પૈસાઈ જવા દે મારા જે.
હા, હા, મારા તો આવતા જ નહી જોને.
આવશે, આવશે, આવ આવશે કેમ કે તારા વધે છે, એટલે. જેને વધશે ને, જેમના જેના વધવાના હશે ને. જેના ચેકિંગ પ્રોસેસિંગ બાકી હશે ને, એના નહીં આવે, સમજી લે. પેમેન્ટ પ્રો. પ્રોસેસિંગ હોય ને, ત્યારે જો તમારો વધવાના હોય ને, પૈસા તો તમને પછી આપે.
જયારે બધા ને હવે આવશે, તારા બધા જોજ હવે એક્ઝે તાર. જશે, તેરસો-તેરસો, અચ્છા. હા હજુ છે, કેમ કે પીલું ઉભી રહ્યું છે, ત્રણસો-સાતસો ને, ઓગણચાલીસ ફરી. અને પેલું હજુ બાકી જ છે, એમાં તો બઉ. જબરા તને આ આવી ગયા, પૈસા મને બહુ ખુશી થઈ આ પૈસા જે. હમ, ખુશ થઇ ગયો, હમ, નાચ. હા, એ તો નાચ. બઉુ મસ્ત પૈસા છે, મે કીધું આ ત બહુ સારું કર્યું આને. બોલતા, અમે કીધું બહુ સારું આવડે છે.
તો પછી બીજી વાર કેતો ને, મને બોલતા નઈ આવડે.
હા, એ વસ્તુથી મનથી બોલતી ન, પણ જે તને બોલવા આવેલે તું બોલી જઉ, ને એ સારું.
કોણ?
સમજી.
હ, બહુ સારું વાંચી-લખી શકું છુ, ખબર તને?
હા.
બહુ સારું વાંચી લઉ, હલો.
હા, એટલે વાંચ્યું સારું લઉં, તું એટલે તઈ ગયા. હાર પ મારે તે હારા જયા છે. તય તે, તય તો આ મને તો
મેં છે ને, કલાકમાં મારા ત્રીસે-ત્રીસ પતાવી દીધા હતા.
તો મેં બહુ મે શાંત દીધી હતા, હજુ આગળ આમાં આ ને અમે પતાવી દઈશું. આમાં હો, ફેમ પે ખોલુંડ તાર હ મારે
હા, મતલબ?
બરોબર, મારા જેવું ફેમ પે છે ને, એ તારા નંબર થી ખોલી દઈશ.
ના, હું તો કિકાન નાખી દઈશ.
તો રહેવા દે.
હા.
પણ મારા માં તો મારું કરવું પડશે ને, કશું મા તો બીજો નંબર નહી.
હ, બીજું એક આામ નઈ તારું.
ના હોય, મારું. એટલે મારે કઈક તો કરવું પડશે ને. તારામાં ફેમ્પેન નાખ ને, હું આવું ને, એક દિવસ તારા ફેમ્પેન નાખીશ. અને તારું એટલે જોઈ લઈશુ. બીજા કોકનું બેંક અકાઉન્ટ જોવું પડશે, મારા
હમણાં, તો હમણાં સવારે વકા ન ફોન કર્યું. હમણાં એ તો તાર બેંક એકાઉન્ટની ફોટો મુકા છે.
હા, આરામો.
હા, હા, મોઈ.